હલોલો
હા કેમ છે, બેહેન
બસ મજામા, તમે બતાવો તમે કેમ છો.
હા, બસ હુ પણ મજામા
તો આજે મેં તમને ખેતી હતી ને કે તમને તો ખબર જ છે, કે આજના સમયમા, તો ચારેય બાજુ તમે જોશો, ને તો ફક્ત તમને કચરો જ જો જોવા મળશે ડાબે, જો તો કચરો જમણે જો, તો કચરો એટલે જ્યાં જઓ ત્યાં તમને ફક્ત કચરો જ જોવા મળે એના જ કારણે, આપણું જે એન્વાયરમેન્ટ છે, ને એ તો એટલું બધું ગાધ બધું થઈ ગયું છેને, કે સાવ એટલે આપડણે જોઈએ, ને તો આપણને ગુસ્સો આવે પણ આપણે શું કરી શકીએ કચરાનો કચરાનો આપણે યોગ્ય નિકાલ કરી પણ આપ આપણે, જેવા જ બધા બની જાય તો કચરાનો તો એટલો બધો ગદો થાય જ નહીિ, ને અને લોકો તેને વ્યવસ્ એટલે ફ ફેક તો આપણેે કચરોને પણ અ સારી, જગ્યા વાનું શ કરી દએ તો આપડું એન્વાયરમેન્ટ ગંદ પણ ન થાય, અને પ્રદુષણ થી પણ બચી શકે જ્યાં જો ત્યાં ફક્ત તમને કચરો.
તે તો તમે સાચી, કીધી હેલો
હા હા સાંભળ
હા, એ વાત તો તમે સાચી જ કીધી કે હવે, તો જ્યાં દેખો ત્યાં જ કચરો ને કચરો અને કચરો જ એવો પ્લાસ્ટિક નો કચરો છે, જે કે રિસાયકલ કરી આપણે પ્લાસ્ટિક નું કચરો એવું છે કે આપણે રીસાયકલ કરી શકીએ છીએ, કે તમે પ્લાસ્ટિક નો કચરો રીસાયક્લિંગ કરીને તમે કઈ, વસ્તુ એવી રીતે બનાવી દો જે, વપરાય એવો પણ હજુ શું છે, કે કોઈ કરતા કરવા નથી. માંગતા તો, કે તમે અ રિસાયક્લિંગ કરો અને કોઈ, એવી વસ્તુ બનાવો કે બધાને સ્વચ્છ પણ રાખે ને એનું યુસ પણ થઈ જાય, કેમ કે તમને તો ખબર જ, છે, કે પ્લાસ્ટિક સડ તું ગલતું કઈ જ નથી, થતું જેમને તેમ પડી પડી એ જ રહે, એ તો તમને ખબર જ છે.
કે આપણે જેટલુ, પણ આપણે વિચારીએ ને કે પ્લાસ્ટિકને સળગાવી દઈએ. જો ચાલો મેં માની લીધું કે મેં છે ને, અ જે પ્લાસ્ટિક છે, એને સળગાવી દેમ. તો સળગાવ્યા બાદ શું થશે, કે આપણું જે હવાનું પ્રદુષણ છે, અ એનું એનું પ્રદૂષણ થશે કારણ કે એ જ્યારે, આપણે પ્લાસ્ટિક સળગાવીએે ને તો એનાથી નીકળતા ગંદા ધુમાડાઓથી, હવાનું પ્રદુષણ થાય છે, અને બીજી બાજુ આપડે વિચારીયે, ને કે આપણે એને સળગાવી દઈએ, તો આપણે એને સળગાવીએે, ને તો એનાથી કેટલું ગંદુ ધૂમા નીકળે એકદમ કાળો કાળો, જોવામાં કેટલું ગંદુ લાગે.
હા એજ એ હા, હા એજ ધુમાડો છે ને એ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે જે આપણા સ્વાસ્થ માટે હાનિકારક છે.
હ એજ તો અને જો આપણે વિચારીએ ને કે આપણેે આ પ્લાસ્ટિકને જમીનમાં દાટી દઈએ ને તો જમીન નું પણ પ્રદૂષણ થાય અને પ્લાસ્ટિક તમને ખબર જ છે કે તેને હજારો વર્ષ સુધી આપણે અ જમીનમાં દાટીને રાખીને તો પણ એનું એટલે છે, ને અ વિનાશ થતું નથી તે હજારો વર્ષો સુધી તે તેમને તેમ જ રહે છે.
હા એ વાત તો તમે સાચું કીધું આનું જ છે ને એક કારણ એક અ એક કારણ એ છે કે આપણે ગીલા કચરાને સુખા કચરા બંને એક જ મિક્સ કરીને આપણે નાખીએ છીએ. એનું મુખ્ય કારણ એ છે, કે આપડે ગીલા કચરા ને સૂખા કચરા અગર અ અલગ અલગ કરીને આપણેે રિસાયકલ એને કરી દઈએ તો આપણા યુઝમાં થઈ જશે. જેવું કે શાકભાજી નો કચરો કોઈ અ એવું એવું સળિયા ગલિયા જેવા કચરા હોયને એ આપણે એક એક અ ડબ્બામાં નાખવાના ને પછી અ જે રિસાયકલ કરવાનું કચરો હોય એ અલગ મૂકવાનું. એમાં શું થશે કે આપણાનો રિસાયકલ પણ મળી જશે ને જે કે શાકભાજી નો વેસ્ટઅ જે કચરો હોય એમાંથી આપણે વિદ્યુત ઉત્પાદન કરી શકીએ છીએ. અમારો એવો હત તો એક અમારું સાયન્સમાં એવું પ્રોજેક્ટ હતો જે આજ અ ગીલા કચરાને સૂખા કચરા જ વિશે હતા.
આપ જે
આ છે એક છે તો આપણે ટ આ બધ વસ્તુ લાગે ચાલતું છે તો લોકો છે ને અ કેરી ખાય અને તે એના જે ગુટલીઓ